હલો હા તજ બકો
હા ઉઠી તો ગયા હવે ઈજ કે ઘોડિયા ન દૂધ પી
હા હા
આજઈ ગયો ને મા ન કરતો તો ના ગેલો ઉઊઠો તો ખવાર રે દૂધ પીતો પીતો બહ પ પઈ ગયો હોય
ઓમ.
બોટલ મોટામ લઈ ને ઉપર જ આ સેટી ઉપર જ હોઈ ગઈને તો ઘોડી એમ હો ને વગે હોવે એ મળ સો વાગ્યા ના ઓલી ઘોડીઓ કે ને મોટર
હ હા હા
નકર તો એને એટલે જ ઉઠી બધું લઈ ગયા એમ ખટાર. કઈ કટાર બધું. હા એટલે ટ્રાન્સફોર માં એમ. ઉગાડ દીધ દહક દે કેગાડ. હા કુંગા દ બધુ. બધું સાને ફ્રીજ ને બધું લઈ મશીન
હા.
ી મસી હા. હલો.
કેટલું લેડું
હ તો.
ભાડું કેટલું લે.
પાંત્રીજલ ત.
ના મળી ગ પાંત્રી હજાર માં નવો સામાન આવી જ.
ના પાછું આવી જાય એમ
એવું એટલું એ થ છે.
હા ક્લેમ કરીએ તો વધારે આવે આડત્રીસ હજાર નો અડતાલીસ હજાર નો ક્લેમ કર્યો અ. અડતાલીસ હજાર નો કરીએ ને તો એક. એકાદો હજાર ઓછો આવે એટલે ચાલે પિસ્તાલીસ હજાર તો આઈ છે.
હ રીતે.
દક હજાર તો વધારે પાચ્રી હજાર લીધા.
હ. હું બસબનને કેતી હતી સ્કૂટી વેચવાની હોય તો હું આવવા દયો મને.
હો હમ હ.
પ્લેઝર ગોતું છ પ્લેઝર હોય ને તો ગોતું એ હા જ નને
હ અમે સ્કૂટી તો લઈ લઈ એવા. પણ હવે સ્કૂટી હવે કેતા એ રીતે બુલેટ લેવું હમણા. મેં તો ક ફોર વ્હીલ લઈ ગ તો હમણાં નથી લેવી હવે રીપેર થઈ તઈ. આગડી હું લઈન કરવી નહી રસ્તાય ઓલા હૈ બુલેટ તો એક મારે એક જ છે હું એ બગડી જાય છે હવે કેટલા વર થઈ ગયા એક સિવા
હ.
કે હવે બુલેટ લઈને બુલેટ લેવું હમણાં જ લેવું હતું પણ હવે ભાઈ ગયા આમ એક્સરસાઇઝ ન હવે થોડાક દિ . હમ હું તો કેતી કે ના ના નવું જાય સસ્તું હોય.
કેવું?
કેન્ટીનમાં.
હા
કેન્ટીનમાંથી હું તો ફોર વ્હીલ નું કેતો મે ફોર વ્હીલ લઈ લે બધાય છોકરા સમાયી જાય એમ છોકરા થોડા સમાય?
ના છોકરા નો હોમાય એમાં
હમ. હ એકલા છોકરા ને ક્યાં રાખીશું? ઘેર મૂકી જાવ? હમ રિટાયર થાય ને ત્યારેજ લેવી ફોર વ્હીલર
હ એ બ
બસ એમા થો ન આવે ને અહી તો રોસ્તા બાપા એવા થયા એક્સિડેન્ટ થસે તોય સિંગલ પટીજ રોડ આવે
એક્સિડન્ટ બહુ થાય અને સાવ ધરાણ વાળા રસ્તા ને એમા માલ આંકવાની બીક લાગે બાઈઓને તો.
હે?
. તમે ક્યાઈ જાઓ તો સેમા જાવ રિક્ષા
ના ના એક્ટિવા નથી મારી
એમ નથી આમ તમારે કઈક જવુ હોય
ના રિક્ષામા નઈ ટેક્સી આવે ફોર વ્હીલર છે. બહાર ક્યાય ફરવા જવુ હોય ને તો ક્યાંય એક્ટિવા લઈને નઈ જવાનુ અહીંયા પાછા રસ્તા એવા છેને આપણેે જયા આકવાની ખબર ન હોય ને ત્યા ટેક્સી મા જવાનુ. હા ઈજાજ ઈજા ઉકે તને આવે ને એ ખબર હો પેરાગ્લાઇડિંગ કરવાનું.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
હા અહી ત્યા બેર બિલ્ડિંગ છે ને ત્યા પેરાગ્લાઈડિંગ થાય.
હ તો મજા આવ
હા અમારે જાવુ ને એટલે બધાય ત્યા જાય ફરવા જ
પણ મજામા એવુ ફરવાનુ
અચ્છા આવું બાપા બધ કરીએ ફરીએ હા
ફરી જાઓ ને તો ત્યા ઠેકડો ના માંગતા
ઠેકડો થોડો મળે બધા વાહે સુ કરે હુ ઠેકડો મારુ તો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
હમ તે હવે કે તોને આવે પછી તો રવિવાર જવા દે આ તો આમ ગયા ને એટલે નહિતો પછી રવિવાર એને આમ જવા દે ફેમિલી મેમ્બર ને સવાર થી સાંજ સુધી એમ રાત ને પાંચ છ વાગ્યે આવતુ રહેવાનુ.
તમારે ગેટે સિક્યુરિટી હસે ને?
અરે અહી તો ફૂલ. બહાર જવાજ ના દે બધુ પૂછે લખાવેને એમ બધુ જવાનુ આવીએ તો પણ લખાવાનુ જઈએ તો પણ લખાવાનુ. બધુ લખાવી લખાવી નેજ જવાનુ કેન્ટીન ને બધુ અંદર હા એ તો બધુ અંદર જ છે. બધુ છે એમતો કેન્ટીન તો ગણી બધી છે ઘણી હોય ને ચાર પાંચ
કપડા અને બધુ હોય એમ
ના અંદર કપડા ના હોય ખાલી આ કોસ્મેટ હોય એ ન લ બધું
કારણકે કપડા ને આમ કેવુ બહાર સોપિંગ કરવા ગયા હોય ને એમ
એતો હા અમે કેટલીય વાર ગયા હમણા બાયુ બાયુ ગયાતા એક ડ્રેસ લીધો અને શર્ટ લીધા અને જીન્સ લીધુ.
સસ્તુ આવે કે મોંઘુ હોય?
નારે ના મોંઘુ આવે જરા આપડે ત્યા સસ્તુ હોય.
હ
રાજકોટમાં જ સસ્તુ હોય ને ત્રણસો ત્રણસોનુ આખુ જોડ મળી જાય ડ્રેસનુ. રવિવાર સેલ હોય ત્યા
હ
ના અહી તો કોઈ નહી આવે તો ઓનલાઈન કરિએ અમે તો ઓનલાઈન જ મંગાવીએ.
હલે ઓમઈતે.
હમ.
એ કે.
ઓનલાઈન તો આવે ઓનન મગા આપ ત
હચ. નું સમયાય ખડ બ એવું પડ. પૈી અનુભવ. ક્યાંક બદલી થાય છેલ્લે પણવું ને તો મજા આવે.
હા.
રા ગોલાયં દ.
હો હા.
કે મોટા મોટા.
છે હોય તે તમે શું કેવાય મકાન લીધું દઈ દીધું ભાડે.
હા તારી તારી જ આવી ગયા.
હમ કેને બજ આપડા જ છે બીજા.
હા આપડા જ છે તો એકબીજા એટ આપડા જ છે પણ એકબીજા આવું નહી.
બીજા કોરી એમ જ્યાં તો આપડા તો ઓછા જ રે બીજા. કોરી ગુજરેશ છેીકી.
બજ છેને હાેધ.
હમ હમ. હા રેવા ન ખાવું.
હા એ વા સુૂટ. ઠારોનીવ. જોવા જાય ક.
સારું એટલે કે સારું આવું. ભા ને સારું હતું જ ને એટ જગઢ ભાડું ને ઓું આવે. એ તો સાડા ત્રણ હજાર ચાર ને પાંચ ને એમ જતું. બમ તો ભઈ શ એ લાગને.
ઉમેરે ખાલી નોણંદ ને નીચેનુંું દીધું છ હજાર માં દીધું તો અને મે કીધું મેં. છ મહિના પછી વધારે નાખવું સાત હજાર કર નાખવા. અત્યારે ભાડા બહ વધારે હ અમારે તો ફર્નિચર ને હે ને તો વધારે ભાડું આવે.
હા ઉપર હ ફનું જ નહીં તો.
કઈ નહી ઉપર બે રૂમ બંધ કરીને એવા.
હ ઓ.
ગુ બંધ તાડું મારીને આવ બે માં સામાન.
એ રસ.
હે હા ટેરસ તો ખુલ્લુ હોય ને. હા એ તો નિયમિ કરવા જાય એવું બે સે. પંદર તારીખે જ રાયખુ સેટી એમ ભાડુયે પંદર તારીખે સેટ આપે અમને.
એક ફોન કયરો તો
કયરુ જ નથી. હે!
જરીક આયવુ કે ની. એને અવે કઈ ખબર પડશે લગન
હમ હ હ હા તમે ન્યાયશ તો હોયશો ને તઈ જ. એ તો ન્યાં સોડાક દઈ જ પછી બધા આયવા તા ને હાહુ ને, હહરા ને... બધા અંયા્યાહ તા આમ લગન થોડાક દી પસી જાય અમા એની ઘર રાયખું ને પછી નણને બે નણંદુ નેન અ હાહુ હાખરા ને ખાસ રોજકારો હોંય સે. એમ કરતી તી મ મા શેરી વાારીગું.
ઓરા આ
હા એ કે અમારે શેરી વારી પસી એમ ભળતું હોય તે ફોન આવી નણંદ નો હાહ તહ કરો મોય સે હ કે હમ. શું કરતી તી મે ખબર નહ મેધ આપડે તો. હા એ મેત તું એ મા તો ઝ રૂપારે
પણ
હે.
ના એ બ
હ, હોલી તો ન્યા ન્યા છે ને કે નણંત. એમ બે ન આંગણવાડીન સે. હા આંગણવાડીમાં સે ત મયડી જ નોકરી તે ખોટા મૂયકા તા.
થી કજ કર ને સુઈ ન છોકરો કેવાય તો એક નોકરી મળી જે એ કજ અમારે એમ જ
હા કે તે સીખામણ દીધી તીતી.
કેતા તા એક મ કે છેકે અમે તારી જેમ દાસાઈ કે કે કયરુ એમ. ત હારુ બબર બેર ના બેર કરતા. માર ઘ તો સે ભાતી એવું ભ ગમે. એ પણ ખ કેવાય ઓલા તો બીજા હોય તો બાકી તો કેને કે પણગ મન નકી ન હોય ક્યાં સેડ.
હ હ
હા ઈની ઘર વારા ને મળી ગયી.
હમ્મ
હા એને સેમાં મળી તીતી બેને. તો હારુ તુ. હા જે. હા હ કચ હે.
હા છોકળો બઉ ડાયો સે ને કેવો અ સમનો સે ને પૂસતો.
એ કચ્છ માં એ બાજુ જ મૂકે જેઈબી વારાને તો લગ અમાર બાજુમાં હે ને ભાઈ હા કચ્છમાં જતા ઈએ પસી એ બદલી, પસી બદલી. થઈએ. આ બાજુને ત્ય તે બાજુ ત એકલીએ સે ને એમાં.
હા, હા હાલે સ. અને આ બે તો આ વઈ આવ્યા ને થોડા દીમા જ વહી આયવા.
હા હાજ થરા થી જ.
થોડાક દીજ રયા દહક દીજ રયા.
હા એ પસી ક્યાં
તરત જ. હા બસ જોઈ ને હ બ જોઈ લેજો કોઈ નથી. ઓલું શેરી વારી કેતી ત્યુ હોવે ઈ કે દાંત તે નથી કાઢતી ખાલી હવારે નીકળે એ જે નો કરીએ ને હાજે ઘરે એજ બસ.
હા હા નકર આખો દી ઘરમાં ને ઘરમાં જ હશે ને કે નોકરી જાય.
ના એટલે નોકરી એ જાયને. નોકરી એ જાય ઈજ. કઈ રજા બજા હોય તો ઈ કે કઈ નહી. નિકરે જ ની. એ મેં કીધું છે જ એવી
હા ન્યાય એવું મોટું રાખીને પણ મોઢું એ પાછું એવું છે ન
હા એ એવું જ છે હવે ભાંગડા જેવું છે.
કપાઈ જાય હાજરી કપાઈ જાય.
હઅ ન થઈ જાય તો એમ ને એમ જ આમ નીતુડી ને અમે બે વાતો કરતું હતું ને
હા હા
તઈ એમ થયું તું.
રાખ આવડી ગયા તમને બેને.
હા અમે